તમને મારી અવાજ આવે છે
હા આવે છે
કેમ છો તમે
બસ મજામાં તમે કેમ છો
મજામાં આજે છે ને આપણે રમત ગમત ના વિશે આપણે જાણીશું કે આપણેે કેટલા ફાયદાઓ થાય છે રમત રમવાથી આપણેે જોન આપણે નાનપણ થી રમતા આવીએ છીએ આપડે નાના હોય તે આપડણે કેટલી રમતો રમતા હોય સ્કૂલ જાતા હોય ઘરે બી ઘરે સ્કૂલ થી છુટી ના આવતા હોય ત્યારે આપણેે આપણે ફ્રેન્ડ લોકો સાથે રમવા જઈએ છ છેએ અને જોવ તો હાલની તારીખમાં તો કેટલું બધું વિચારતા હોય છે કે આપણી ઉંમર થઈ ગઈહવે શું રમવા જવાનું કે હવે શું કરવાનું કે આપડે થોડી ના હવે રમી શકે આપણે નાના પોયરાઓ થોડી ના છે કે આપણે રમવા જઈએ તમે શું કેવા માંગશો
હા તમે જે કીધું તે બરાબર છે રમત ગમત એ માનવ ના જીવનનો એક હંસા મહવ ન નો ભાગ વધે એટલે રમત ગમત એટલે બધા દરેક માટે જરૂરી છે એવું જરૂરી નથી કે નાના મોટા માટે છે તે શારીરિક અને માનસિક તંદુરસ જાળવી રાખવામાં મદદ કરે છે એટલે જે આપણે રમત ગમત રમીએ છીએ ને તે આપણા માટે શરીર માટે તે પણ ખુબ જ સારું કહેવાય છે રમત ગમત ના બે ત્રણ પ્રકાર હોય છે ક્રિકેટ ફૂટબોલ હોકી અને વોલીબોલ જેવી રમતો બહાર મેદાનમાં રમાય છે અને ચેસ કેરમ અને પટ્ટા જેવી રમતો ઘરમાં બેસીને પણ રમી શકે છે રમત ગમતમાં ભાગ લેવાથી લોહીનું પથરક્ષણ વધે છે એટલે રમત ગમત આપણે રમીએ ને ક્યારે ક્યારે આપણા શરીર માટે આપણે બેસી રહીને આડસ પણ નહીં આવે આપણા શરીરમાં પણ લોનો વધારે પણ થાય છે વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સાથે રમતની સચત રહેવાનું ખુબ જરૂરી જય્યારે આપણે વિદ્યાર લોકો ને સ્સ્કૂલ માં જયારે આપણે રમત ગમત રમાયી ને ત્યારે વિદ્યાર્થી લોકોને પણ ખુબ જ ગમે છે ને તે ખેલાડીઓને જીતવાની ખુશી અને હની પંચ આપણે જયારે સ્કૂલ ના વિદ્યાર્થી લોકોને આપણે રમત ગમત રમારે ત્યારે કોઈ હારી જાય છે કોઈ જીતી જાય છે તેમને ઈનામો પણ આપવામાં આવે છે તે લોકો ખુશી થી પણ બાળકો બહુ ખુશ થઈ જાય છે તમે શું કેવા માંગો છો
સાચી વાત છે કે તમારી કે આપણે સ્સ્કૂલમાં રમત ગમત બી રમાડવામાં આવે છે તો વાર આપડે જોવ તો શનિવાર ના દિવસે આપડે કેટલી મસ્ત સવારે આપડે સ્કૂલ જતા હોય ત્યારે મસ્ત યોગા કરાવે છે આપડે સર લોકો અને આપડે ત્યા આપણે ખોખ ખો ખો રમાડે છે કબડ્ડી રમાડે છે અને આપડે બહ મસ્ત થી ત્યા ખોખો કબડ્ડી અને અ ઘણી જાતની આપણે રસી રસીકૂટ બી ત કુદાવે છે અને આપડે દોઢ ભાગ બી કરાવે છે હઈસ્કૂલમાં અને કેટલું મસ્ત યોગા બી કરાવતા હોય છે આસન પાથરી ને બેસાડીને આપણેે આંખ બંધ કરીને એમ શ્વાસ શ્વાસ અંદર લેવાનું બહાર લેવાનું એવી યોગા બી કરાવતા હોય છે સ્કૂલમાં અને કેટલી સરસ મજાનો એ દિવસ હોય છે જે આપડે ઇકૂલ જતા હોય ત્યારે આપડ યોગા કરાવે અને આપડે રમત રમાડે કેટલી મજા આવતી હોય છે અને હમણાંને તો એવું એું એવું થઈ ગયું છે કે આપણી ઉંમર જોઈને આપણે આપણે રમવાનું બી નથી એમ એટલું યાદ કરતા કે આપણે રમી બી નથી શકતા અને જોઓને હ લી તારીખ માં તો કોઈ કોઈ જેવા હોય છે કે એ લોકો સવારે ઉઠી ને સવારે વેલા જોગિંગ કરતા હોય છે બગીચામાં જે જ્યાં બગીચો હોય ને ત્યાં આપડણે બનાવેલા હોય ને જ અલગ અલગ જાતના રમવાનું બનાવેલું હોય છે જેમ કે આપડે અ રસી કૂદવાનું બી હોય છે ત દોડ ભાગ કરવાનું બી હોય છે બ મસ્ત યોગા કરવાનું બી હોય છે આપણે ગાર્ડનમાં બઉુ સરસ મજા થી યોગા કરતા હોય છે કોઈ કોઈ સવાર વેલા ઉઠીને યોગા કરતા હોય છે અને કોઈ તો હમણાં એનામાં તો કેટલું એ લોકો ના શરીર માં બી કેટલું એમ લાગે આળસ થઈ ગઈ કે આપણે શું હવે સવારમાં ઉઠીને યોગા કરવા જઈએ આપણે દોડીએ આપણે રમત શું રમીએ આપણે રમવું જોઈએ આપણા જીવન માટે આપણા જીવન આપણા શરીર માટે એક કેટલું સારું હોય છે કે રમત રમત રમવાનું કે આપડણે રમત રમીએ ને તો આપણું શરીર કેટલું સારું રહેતું સારું આમ શરીર રહેતું હોય છે આપણા શરીર માં કોઈ દુ કોઈ એમ દુઃખ પી નથી આવતું અને કેટલું એમ સારું લાગે છે કે આપડણે રમતા હોઈએ છીએ ફરતા હોઈએ છ છેીએ વધારે વોક કરતા હોઈએ છેએ તો આપણા શરીર માં કઈ તકલીફ નહી આવે નહી તો આપડે કોઈ દિવસ આપડ કોઈ યોગન કોઈ એમ ચાલતું નહી હોય કોઈ યોગન નહી કરતું હોય ને એ લોકો ના શરીર માં જોવા મળે કે એ લોકો લોકોને કેટલી તકલીફ થતી હોય છે કે અને હાલના જમાનામાં તો કેવું છે ખબર એસી વગર એસી એસી રૂમમાં હશે ને તો ઘર માં બહાર ભી નહી નીકળે ઇન્સાન કે તડકો લાગે બારે હું જવાનું કે હું ચાલવાનું હું આપણે કશે જઈએ ફરવાનું તમને જોુઓ તો હમણાં તો વધારે એવા જ જોવા મળે છે કે એસી ના ઘરમાં જ રહે અને કશે બહાર બી ફરવા નહી જાય ચાલે નહી તો કેટલું એમ એ લોકોના શરીરમાં દુઃખ થતું હોય છે કે એ લોકોને પગ દુખતા હોય છે હાથ દુખતા હોય છે શરદી ખાંસી માં તો કેટલું થતું હોય છે વધારે એસી માં રવાથી તમે શું કેવા માંગો છો
હા તમે જે કીધું તે બરાબર છે હો શરીર માટે હલન ચલન કરવું બહ ખુબ જ જરૂરી હોય છે એવું નથી કે આપડ પગ દુખે છે ને કમર દુખે છે તો આપણે બેસી રહેેવાનું એવું જરૂરી નથી પણ આપણે જો હલન ચલન કરી શકે અને જો આપડ ખેલો રમી શકે એટલે કઈ પણ આપણે રમી શકી એમાં આપડણે જે ડખો છે તે એપણ આપણે ભૂલી શકીએ છએ ગુજરાતી સંસ્કારી શક્તિ દૂર અને ખેલ મહાકુંભ જેવી પેલો થકી રાજ ના યુવાનો મોટો ફાયદો છે. એટલે ગુજરાત ને સરકારી માટે ખેલ મહાકુંભ માટે ખુબ જ ફાયદો કેહેવાય છે. અગાઉના સમયમાં ગેલી રંગડા લંગડી ખોખો અને કબડ્ડી જેવા દેશી રમતો ખુબ જ લોકપ્રિય છે. એટલે આગારના જમાનામાં તો હવે અમને નવી નવી ટેક લંગી આવી ગઈ છે. હવે તો મોબાઈલ આવી ગયા છે. એના લીધે હાવે મોબાઈલ માં ગેમો રમે છે. પણ પેલાના જમાના માં તો મોબાઈલ ના હતા ને ત્યારે લંગરી રમતા ખોખો રમતા કબડ્ડી રમતા અને ક્રિકેટ રમતા એવા બધા બહુર રમતા હતા બાળકો, ને હાવે આ જમાનામાં જ્યાંથી મોબાઈલ આવી ગયા છે ત્યાંથી હવે ખાસ કરીને પૂરતું જોવા નથી થી મળતા પણ જે આપડે પેલા જમાના જે લંગરી ખોખો ને એવું બધું જે રમતા ને તેમાં જેટલી આનંદ આવે ને એ આનંદ તો કેમાં નહી આવતી આજે પણ ગામડા વિસ્તારમાં પરામતી રમતો બાળકો માટે ભાવ ઉષ્ છે. ગામડામાં ખાસ કરીને આપણને જોવા મળે છે કે બાળકો ક્રિકેટ લંગરી ખોખો કબડ્ડી એવા વિસ્તારમાં પણ શીખ તે વાળા વિસ્તારમાં ખાસ કરીને જોવા નથી મળતા.
તમને શું કેવા માંગુ છું. હ
સાચી વાત છે. તમારી કે હાલના જમાનામાં તો મોબાઈલ મોબાઈલ એટલું ઉપયોગ કરે છે. લોકો કે એ લોકો કોઈ ઘરની બહાર ભી નહી નીકળે અને વધારે મોબાઈલમાં જ ટાઈમ આપતા હોય છે. અને જો તો હાલના સાચી વાત છે. તમારી કે ગ ગામના જે ગામના લોકો હતા ને પેલા કે લોકો ખોખો લંગડી એ બધું રમતા હતા સંતા ખગડી રમતા હતા અને શહેર માં છોકરાઓને જોવ ને તો એ લોકો કે બિલ્ડિંગોમાં એકદમ એક જ રૂમમાં પુરાયેલા હોય અને ટીવી મોબાઈલ એ જોયા કરતા હોય છે. એ લોકોને રમત ગમત એટલી ખબર બી નહી હોય કે આ એનામાં શું રમવાનું હોય આપડે કેવી રીતે રમીએ આમ કેવી રીતે આપડે બધા ભાઈ બન સાથે હળી મળીને રેવામાં આવે છે. એવું કઈ એ લોકો ને એટલી જાણ નહી હોય ખાલી એ લોકો ને કેટલી જાણ હોય મોબાઈલમાં જે જો હોય એ અને ઘરમાં ઘરમાં ઘરમાં જ અને જે જમવાનું ને એવું બને એવું ખાવાનું જ ધ્યાન હોય કશે બારે રમવા જવાનું તો એવું તો ધ્યાન જ નહી હોય કે આપડે દોસ્તો હાથે રમીએ આપડે કશે ફરવા જઈએ એવું બધું કઈ ધ્યાન નહી હોય ગામના છોકરાઓ છે ને કેટલા આમ સરસ મજા થી મિત્રો સાથે રમતા હોય છે. કે એ લોકોને મોબાઈલમાં એટલી ઇન્ટરેસ્ટ નહી મળે ને એટલી રમતમાં ઇન્ટરેસ્ટ હોય છે. કે એ લોકો બધા એક એકબીજા સાથે બધા ફ્રેન્ડ લોકોને બોલાવીને ઘરે ઘરે જઈને બોલાવીને મસ્ત એ લોકો રમવા જતા હોય છે જ્યાી કોઈને તો કેવું આમ ગામમાં તો કેવું છે. કે ખેતી હોય ને આપડે જ આપડે ખેતી હોય ને ત એ લોકો જઈને મસ્ત થી હવા આવતી હોય ને ત્યાં બેઠા બેઠા રમતા હોય છે. લી લકોટી રમતા હોય છે કોઈ બેલબોટ રમતા હોય છે. કોઈ મસ્ત થી આમ ભાગમ દોડાઈ કરીને રમતા હોય છે કેટલે મસ્ત સરસ મજા ના રમતા હોય એ લોકો એ લોકો ને મોબાઈલ માં એટલું ઇન્ટરેસ્ટ નહીં મળે જેટલું શહેરના છોકરાઓને એટલ મોબાઈલ માં ઇન્ટરેસ્ટ છે. ને એટલું ગામના છોકરાઓને ન્ટરેસ્ટ નહી મળે તમે શું કેશો
હા તમે જે કવી રીતે બરાબર છે પણ તમને કેહેવાવામાં રમતગમત માત્ર મનેદું સાવધાન નથી પરંતુ એ શારીરિક માનસિક અને સામાજિક દસ માટે અત્યક ન જરૂર છે એટલે રમત ગમત આપ મનોરંજન એટલે આપણા માટેનો જે દિમાગમાં જે આપડ ગેમોમાંથી બહાર કાર તે પણ જરૂરી છે કેમ કે જો ખાસ કરીને આપણે જે મોબાઈલ માં લાગી રહી ને તેની પણ આપણી માનસિક સેવા ખરાબ થઈ શકે છે આપણાને નુકસાન પણ થાય શકે છે પણ આપડા ગામડાના લોકો પેલા લોકો લંગી ને ખોખોને એવું બધું રમતા ને તેમાં એ લોકો નું ધ્યાન હતું અને ચોપરા લઈને પણ બેઠતા હતા પણ જ્યાંથી મોબાઈલ આવી ગયો છેને તેમાં જે ગેમો રમતા છે તેના લીધે એ લોકોને નુકસાન પણ થાય છે ત્યાંથી એ લોકો વાંચવાનું લખવાનું પણ ભૂલી ગયા છે એમના રમત ગમત ના ફાયદા મેં તમને આવ સને ચસ અને ત એટલે આપ ગમે છે ને એ તંદુરસ્ત રાખીએ છીએ શરીર ને મજબૂતી હકા અને મજબૂત બને છે અનેે છે આપણા હકાછ ને નરમ નહીં રહી આપે જે ઘરમાં જે બાળકો લોકો મોબાઈલમાં લાગી રહી છે ને એટું મગા છે એવું બધું એ લોકોનું એમાં ફોકસ હોય છે એના લીધે એ લોકોનું મગજ પણ ખરાબ થાય છે પણ આપડે જે પેલા ગામડામાં જે રમતા ખોખો લંગરી તેના લીધે આપડે હડકાં પણ આપણે જે દોડતા અને એ બધું કરતા ને તેના લીધે આપણા હાડકાં પણ મજબૂત રહે છે રોગોનું નિયંત્રણ બાળકોને જે રમતો રમવાથી હાયડર રોગ- - અને ડાયાબિટીસ જેવા ગંભીર જોખમમાં ઘટે છે અને વજન નિયમથી રાખે છે. કોઈ કોઈ ના અમરે તો તમે જોશ જ હશે કે મોબાઈલ માં બેસી બેસીને- - ઘરે બેસી બેસી ને- - તે લોકો કેટલા જાર પારયા થઈ ગયેલા છે પણ પેલા જમાનામાં જે એ લોકો જે મોબાઈલ વગર જે રમ- - હતા ને જે ગામડામાં ખોખો લંગડી તેમના જો શરીર ના મજબૂત- - એને એમના જે હાડકા તે તમે જોયા જ હશે કે તમને ખબર જ હશે કે કેમના મજબૂત છે. પણ આ જમાના માં તો અમરે કેટલા છોકરા એ લોકો મજબૂત નથી. કેમ કે ફોડા છે કેમ કે એ લોકો ઘરે બેસીને ખાલી ઓનલાન મોબાઈલમે પણ બાળ- - ક્યારે નહી ગયા છે બહાર જશે ને બધા- - હલીમલીને રમશે તે તેમને પણ સારો લાગશે માનસિક ફાયદા માનસિક વિકાસના- - તનાવ દૂર થાય છે અને મગજ તાજવી અનુભવ છે. જે આપણે ગેમો રમીએ છે તેમાં મગજ આપણું ખરાબ થઈ જાય છે પણ જે આપણે ગામના વિ- - સ્ જો આપે બધા સાથે ભેગા થઈને રમએ છીએ ત્યારે મગજ આપડી બહ જ તંદુરસ્ત રહે છે. તમે શું કેવા માગો છો?
સાચી વાત છે તમારી કે રમત આપણે કરવી જીવનમાં બહુ જરૂરી હોય છે આપણા શરીર માટે- - મેં તમને આ બધું કીધું કેવું લાગ્યું સારું લાગ્યું?
ખુબ જ સરળ લાગ્યું છે સારું લાગ્યું.
સાધું.